શું કરે છે?
બસ બેઠો તો તુ કે
બસ જમી લીધું?
હઓ જમી લીધું અવાજ આવે બરોબર
હા હા આવે છે, તને આવે છે?
હા ક્લીયર લી
ઓકે શું કે બાકી
બસ પછી શૂ કરી ગયા છો.
હમ્મ
આજે બસ આજે કંપની ગયા તા આવે આવી ગયા.
હા વરી કાલ જવાનું વ આવી જવાનુ
બસ કાલે જવાનું પરમ દિવસે રજા.
અવાજ ધીમો આવે છે, કે ફૂલ આવે છે.
તારો તો આવે જ છે, બરાબર
હમ્મ હમ્મ
હમ હું કઉ કે કાલે જવાનું પરમ દિવસે રજા.
અચ્છા રજા એમ તમારે
હઉ શનિવાર છેને, ભાઈ
હવે ધીમે ધીમે કલ્ચર આવી ગયું પાંચ દિવસ કામ કરવા વાળુ
એવું આવી જાય તો સારી વાત છે.
ઘણી બધી મતલબ બારે ગુજરાતની બારે તો છે, જ એવી કંપની
હા.
હ બાકી હવે ધીમે ધીમે ગુજરાતમાં આવશે વાર લાગશે
હા પણ મતલબ મેગાસિટીમાં એવુ હોય છે, એવું જનરલી હને
હા હોયે દાળ મા હા રાખવું જોઈએ ને માણસોને પછી આખો દી કામ કરે તો પછી પોતાના બીજા કામ થાય નહી કે
માણસ ઓલો થાકી જાય કન્ટિન્યુ સાત દિવસ છ દિવસ કામ કરીને એમ
થાકી પર જાય ને પાછુ શુ ઓલું બીજા કઈ સરકારી કામ હોય, ગામમાં કઈક કામ હોય તો પછી થાય નહી, પછી એમ
હા, એ વાત સાચી
એના માટે સ્પેશિયલ રજા રાખવી પડે અને ટાઈમ બગાડવો પડે
હમ એટલે કંપની અડધી રજા તો આપે જ ને બાકી એક્સ્ટ્રા તો આપડે હેને
હા એ રજા આપે હોય, તો રજા લેવી પડે હા રજા લેવી પડે મતલબ આમ
હા એ તો બતલાવ લેવી પડે
હમ પ્રાાઈવેટ કંપનીમાં રજા લેવી એટલે માથાનો દુખાવો.
હા એ વાત છે. હા હા
સાહેબ સરકારીમાં વાંધો ના આવે
સરકારીમાં તો કોઈ ભાવ પણ ના પૂછે તું આવ્યો નથી આવ્યો શું છે. કેમ છે કેમ નહીં કોઈ પૂછેય નહી
કાલે વરસાદનો ચાન્સ છે, વધારે હા
હવે તો આવો જોઈએ યાર બહુ થયુ હો.
બહાર જવાનું હતુ કાલે પણ જોઈએ હવે વરસાદનું શું થાય.
એવુ છે.
આવ
બરાબર છેમ, પાર પાર્ટી પાર્ટ
આવો એક ભાઇબંધ ની બર્થ ડે છે, તો પાર્ટી છે.
તો હાલો આવી જઈએ, આપડે પણ
હા હા હવ પછી આવજો લઈ આવો બધાને જેટલા હોય, એટલા હા હા.
હા, ભાઈને ભાભી ને બધા એમ ને આમ ના હોય એલા તો શું
મતલબ એટલી તો મતલબ કોમન સેન્સ મતલબ હોવી જોઈએ મતલબ કે. બા આપણે મતલબ કોક મતલબ ગ્રુપમાં જાતા હોય તો હા અચ્છા ભલે પૈસા દઈ દેવ પૈસાની વાત જ નથી આ બ પૈસા તો અલગ જ વસ્તુ છે.
પણ એ વાત વ્યાજબી ના કહેવાય એમ
એક ટેબલ ઉપર તો ના મજા આવે ને પછી.
હમ્મ.
આપડે ઓળખતા ન યા તો આમાં શું પછી કિતાબ પછી ઓલું ઈ ગય મતલબ કન્ફ્યુઝન થઈ ગ હા હા પાડી ના. ઉપાડી મતલબ આમ બે બાજુ થઈ ગયો. ના પાડીને તો ખોટું લાગે ને હા પાડી તો આપણને મેળ ના આવે.
હા ના જ પાડવી પડે.
હા ફરે ફરે ફરે ફરે ના પાડડીવી પડે એમ પછી.
હમ્મ.
કા બે બાજ કા પછી કઈ દેવા તમે તમારી પતા આવનું મારી રીતે પતાયો હા. બે બે માણ બે જગ્યા તમે જ બે જગ્યા તમે જીવા ને અ જી આવી એમ.
હા એવું થાય.
એડું બધું મતલબ બ રિસ્ટ્રિક્શન ના હોવું જોઈએ મતલબ એમ.
હમ્મ હમ્મ કા ના આવેય બરાબર ને! રિસ્ટ્રિકશન હોય તો એવું બીજું શું થાય હ.
હા કા પછી બધી ઈચ્છા મૂકી દેવાય પછી એમ ખાવા જવાનું ફરવા જવાનું.
ઓ ના જવાય એમાં શું હોય.
હ
હમ
હવે આ તો ઠીક હવે તો હજીવને ભાઈને વાત કરવાના હતા એ વસ્તુ એને એને એમ થાય ને કે હું તો ભંડારો ખોલીની બેઠો બેસું એમ.
તો શું એને વાત કરવાવામાં આપડણે કાલે વાત કરીએ તો શમ શરમ આવવી જોઈએ એમ.
ઓલો ભાઈ ભાઈ તો ભલે હાર પાડે ના પાડે વસ્તુ ત આ કેહેતા વિચાર ના આવે હુ‌ આવું. કવું કે મતલબ એમ પાછું કે પડને. કપ જાય તો કલાક બે કલાક તો થઈ જાય ને આમ આવ પછ એ કે મારે બહાર જવાનું પાછી વરી એમ થોડી મેળ આવે.
ના ના એ વાત સાચી હ એ ના મેળ આવે.
ખ બટકા જ બફાઈ જાય પછી વાતો બધી.
હા
મગજ હલી જાય કોખ નથી હાલતો. છે મતલબ નવું નવું છે ને બધું હજી એટલે.
હમ્મ હમ્મ પણ સાવ એમ ના હોય.
પાચમાં તોરી આ પડી ગઈ હતી કે ભલે લેતા આવજો એમ તો મને વિચારે કે આપડે પછી શું વાતું કરશું. હવે એ આપણને ઓળખતા આપણે એને ઓળખતાના આપણે ટોપિક શું વા ડિસ્કસ કરવો‌.
એવું હોય જ નહી ભાઈ બાકી નથી જવું.
એક માટે ને ત્રણ નાવો કરવા.
હમ્મ. ક્યાં હા આમ પણ ક્યાં બધાને વેટ કરો. સોમિયા ની કે જો મતલબ બીજા કોઈ ની પણ એય. હેને તો પછી એવું જરૂરી નથી બધાને કેવું હું. તું પંકજ સર મતલબ આપડને ભાઈ અમિતભાઈ હોય તો આ લે બીજું શું હોય.
હવા બધા કાર્યમાં હવા બધા કાર્યમાં ફટાફટ પતાવી લેવા.
હા
વાજ જો બેસી થાવ પછી ફિયાઆસકો થઈ જાય.
હમ, હમ, હમ.
એટલે તમે શનિવાર જ કેયા, શુક્રવારે કરાવા મે? ખબર નથી હતી કે એકાધી વડીલ થઇ ગયો, પ્રોગ્રામ ફરી ગયા છે.
હ, બરાબર.
ના, કે શનિવારે જઈ શકતા હતા આપડે. હા, મેં કીધું, માંડી પાડીએ. તો વરી કા કે શું, ગયા શનિવારે કઈ કયું? શનિવારે હાલ થું એમ? ભાઈ, આખી વાતો દબાઈ ગઈ અને વરી મન થયું કે આ સાવ લોલીપોપ દીધો. ચાલશું, એમ ખોટું-ખોટું બોલ્યું હોય તો પછી.
હમ, હમ, હમ.
વેલા પતાવી નાખીએ.
હમ, હ. બરાબર.
કોઈક કામ પછી મોડું થાય, પછી મોડું થાય, ખરે પછી.
પછી મોડું થાય ને, પછી એમાં ક હોય ને વધે નહીં?
હ, મોબાઈલ ટ્રેન્ડ, મોબાઈલ ટ્રેન્ડ બંધ કરી નાખીએ.
હા, મુંબઈ નહીં.
હા, સુરત સુધી તો છે જ, તો સુરતથી પછી એવો થઈ જાય. સુરત બાજુ પાણી બાજુની લોચા હશે, એટલા માટે.
અચ્છા, વરસાદ વધારે છે એટલે.
હા.
એટલો બધો હોય.
વરસાદ હશે, વાલો ક આંક રેલવે ટ્રેક પ્રેક બરાબર નહીં હોય આગળ, એટલા માટે હોઈ શકે.
ઓહ.
એટલા માટે પછી એ લોકો.
હમ.
તો એટલા માટે પછી.
હા, હા, હા, બરાબર.
હમ.
હવે સાંભળ્યું સુરત માં પાછો વરસાદ આવ્યો, પછી એ પાછો આવી ગયો એવું હોય.
એ ખબર નથી, હમણાં લેટેસ્ટમાં તો હ, બીજી વારની ખબર નથી.
હમ.
રસ્તા બરાબર છે નહીં, એટલે હવે તકલીફ પડી જાય.
ટ્રેન.
ઓકે.
બધી વંદે ભારત જઈને ફટાફટ દોડે જાય, ખબર ના પડે, પાણી જેટલું હો એ ઉડે.
હા, એ વાત છે.
બડી જોઈ.
કંઈ?
હાડ્રોજન, ટ્રેન પાણીવાળી.
ના, એ નથી જોઈ.
હમણાં લોન થઈ ને, હરિયાણામાં
હમ.
હા, હમણાં જ રવિવારે છે.
શું વાત છે.
પાણીથી હલે ને, પછી મતલબ એનો. પાણી જો ગાડે, મતલબ, હા.
પાણી થી હાલે તો મતલબ, એન્જિન કેવું હોય એનું?
ઑક્સિજનની હાજરીમાં, કંક એનું કંક કરે એવું કક છે એમાં.
હા, તો ટ્રેન હાલે તો બધા વાહનના ચાલવા જોઈએ.
ધીમે ધીમે હાલશે કદાચથી પ્રોગ્રામ બધું.
હમ હમ. હમે.
હમ હાડ્રોજન હાડ્રોજન સોરી જો હઇડ્રોજન જો.
હાઇડ્રોજન.
હા હાઇડ્રોજન ટ્રેન હા હાઇડ્રોજન ગચી ઓઑક્સિજનની હાજરીમાં એનું કરીને એન્જિન હાલતું તાકાત મળતી હશે એને. અને બાયો પ્રોડક્ટ એની પાણી મળે મલબ એમ છાંટા જેવું.
ઓકે બરાબર.
એવું. ચાલુ કરીએ જોઈએ સારુંછ સસ્તી છે પાંચ થી પચીસ રૂપિયા ભાડવું એવું છે.
ઓહો. સારું કેવાય છે તો.
હમ ધીમે ધીમે દેશ આગળ વધે ને ભાઈ.
હ હ જો આવશે તો પાણી થી હાલ તો એવ કઈ કરવું પડે યાર તો તો.
હાઇડ્રોજન ગેસ છે તે મેથી મ ગ આવી જ છે
હા પાણી વાળી સિસ્ટમ આવી જાય તો ચાલે.
બાકી થેનલ તો છેેજ.
હા થેનલ તો છે જ.
કચછમાં તો ક કે અહીંયા તો કી પેટોલ મળતું નથી.
હમ.
ક્યાંલે મટે બધે પેડ્રોલ માડે
તો આ બ્લેન્ડિંગ વાળું આવે છે એવું હે.
એવું ક્યાંય ઈ ટ્વેન્ટીને તો અલગ જ આખવો હોય ને કે નહીં.
એવું.
મને ખબર નથી આઈડિયા એટલો મતલબ માર્કેટિંગ એટલી બધી જોઈ નથી એની.
હમ હવે કોણ કેતું કે મતલબ આ મતલબ જે છે બેનડિગ અ બેબેન્ડંગ વાળું છે એમ.
જે તો ભાવ ઘટવા જોઈએ ને ભાવ તો ઘટયા નથી.
હા એ વાત તો છે.
ભાવ તો વધ્યા જ કરી વધ્યા જ કરે.
હમ હમ હમ બરાબર ઇ વાત હાચી.
અને હવે બધા લોકો બાઈક તો કે ઈ ટ્વેન્ટી જોએ ઈ ટ્વેન્ટી જોએ એમ.
હમ હમ હમ હમ. હા ખબર નઈ ક્યાં હુધી પોચે ભાવ.
હવાલ લાગશે આવતા બધું ધીમે ધીમે બજુ હવાલ લાગ્યા આવતા.
એ પૂરું થવાનું હશે ને પેટ્રોલ ડીઝલ નું બધું ત્યારે આવશે જોઈજે ત્યાં હું તો નહીં આવે.
જીએનજી પણ કેટલા વર્ષો પછી આવ્યું.
તો પછી હમ હમ.
અમદાવાદમાં તો સીએનજી ની બસું ફરતી આ ફરતી તાર તો કચ્છમાં દેખાતી હતી સીએનજી કયા.
હમ હમ હમ હવે બધું મતલબ મળે છે બાકી તો પેલું મોટા મોટા સિટી માં બધું મળતું એમ.
પહેલાં તો આમ બસમાં ટ્રાવેલિંગ કરવી એટલે મતલબ આમ માથા દુખાવો એટલી મતલબ આમ.
હમ હમ હવે હા હવે બઉ સુધારો થઈ ગયો શું કેવું.
હવે તો જે બધ રેગ્યુલર જે બસો હાલેરી ને. પેસા ઈ એમઆઈ પેલા બઉ ભરી છે એમ. ઓ આઈવો શું કેવાય જંપર ટાઈપ મતલબ ના આવે.
હા. હા અને બધામાં આવી ગયો અને એમઈ આવે પછી ટુ બાય ટુ આવા માંડી જોયું ને તે.
હા એ ટુ બાય ટુ સસ્પેન્સન વાડી ગાડવા મડી ઓલા માણસો ને તકલીફ ના પડે.
હમ હમ ઘણું ડેવલપ થાય છે ધીરે ધીરે.
જરૂરી માણસો હવે મતલબ માણસો ધીમે ધીમે આગળ વધવા માંડ્યા પૈસા વધવા માંડ્યા. પછી એ લોકોને કમ્ફટ જોવે થડો ઘ.
હમ હમ હમ ભલે, ભલે સારું વાલ ભલે
ભલે, ભલે હલો.
એ હા, ભલે સારો બાય.